કેમ છો?
મજામાં.
હમણાં શું કરી રહ્યા હતા તમે?
કામ કરી રહ્યા હતા.
હમ્મ તમારી છોકરી નું ભણવાનું કેવા ચાલે છે?
ઘણું સારું ચાલે છે.
હમ્મ તમે કશે ફરવા ગયા હતા વેકેશનમાં? હા, તમારી ઘરની તબિયત સારી છે તે ઘરમાં બધાની?
બસ બધાની સારી છે.
હા, તમારા છોકરા છોકરી શું કરે છે?
પારા છે, ભણે છે.
હમ્મ, શું ભણે છે એ‌ લોકો?
કોલીજમાં
કોલેજમાં એમણે સાયન્સ લીધું હતું કે કોમર્સ?
કોમર્સ.
હમ્મ મને જાણવામાં આવ્યું કે તમારી છોકરીના બારમાંમાં સારા પર્સન્ટેજ આવ્યા હતા, કેટલા આવ્યા હત તા.
હા બાાણું બાાણું.
બાણું હા અભિનંદન અભિનંદન તમે ક્યારે આપશો હવે એની પાર્ટી?
આપીશું.
હમ્મ, આવો ત્યારે કોઈ દિવસ મળવા માટે તમ તો ઘરે આવતા જ નથી.
આવીશું આવીશું.
હમ્મ, અમારે તિથલ જવાનો પ્લાન છે તમે આવવા માંગો છો?
ના.
હા!
ના નથી આવવા માંગતા
હમ્મ, આવજો કોઈ દિવસ આપણેે તિથલ જઈશું.
સારું સારું
હમ્મ તમારી છોકરી હમણાં સાળંગપુર ફરી આવી ને, એને સ્ટેટસ મૂક્યું હતું મેં જોયું.
હા ફરી આવી
હા હા તો અમે તો હમણાં છે ને અમે ફરવા જ આવ્યા છે, સાણંગપુર બાજુ, પછી દ્વારકા પણ ફરવા જવાના છે.
સારું કેવાય
હા. તમને અ ભોજન કરી લીધુ કે બાકી?
બાકી છે.
શું બનાવાના?
ભાખરી શાક
હમ્મ, બરાબર બીજું ઘરે બધા સારા ને?
બધા સારું, તમારું બની ગયું જમવાનું?
અમારે હજુ બનતું છે ખીચડી કડી બનાવાના છે હમણાં.
સારું સારું હ, તમારા બાજુ વરસાદ કેવો સે?
વરસાદ એમ તો સારો છે પણ તાપ માન ન કઈ કેહેવાય નહી, સવારે વરસાદ બપોરે તાપ. બહ ગરા ગભરામણ જેવી થાય કારણ કે તાપમાન ચેન્જ જ થયા કરે એટલે.
હ સાાચી વાત.
હમણાં નું વાતાવરણ તો એટલું પોલ્યુશન વાળું કે વાહન ટ્રાફિક પણ એટલું એટલું બધું, એટલે કઈ કેવાય જ ની બા કરીએ એટલે એવું લાગે કે હવે બસ, ઘરે જઈને સુઈ જઈએ બસ.
સાચી વાત છે.
હમ, તમારા જ છોકરા છોકરી બી ટ્રાવેલ કરતા શકે રોજ એ લોકો માટે પણ તમારે રોજ ટીફન બનાવવું પડતું હસે સવાર સવારમાં.
હા ટ્રાવેલ જ કરે.
હમ. એ લોકો કઈ રીતે જાય કોલેજ ક્યાં લીધું એમણે એડમિશન?
એ લોકો બસ ને રિકષાથી વલસાડ જાય. કોલેજ.
હા બરાબર, એમનું કયું વર્સ ચાલે હમણાં કોલેજનું?
એકનું એમ કોમ અને એકનું બી કોમનું બીજું વરસ.
હા બરાબર રિઝલ્ટ આવી ગયું કે બાકી?
બાકી છે.
બાકી છે, એમ કોમ વાળાનું તો આવી ગયું રિઝલ્ટ.
હા એક એક ન આવી ગયું છે.
હા સારું સારું. તમારે તો બંને છોકરા હોશિયા છે એ મને ખબર છે એટલે સારું. અમે સારા એવા સંસ્કાર આપ્યા છે.
હમ. હવે આગળ શું કરવાના?
કરશે હવે એમને વિચાર હશે તે.
હમ ફોર્સ તો નહી કરવાનું એમ.
હા સાચી વાત છે.
હમ. અમે બી હવે દ્વારકા પહોંચવાના જ છે હમણાં રસ્તામાં જ છે.
સાચી વાત.
હવે આવતા મહિને અમારી ફ્રેન્ડને પણ લગ્ન છે.
એવું છે કયા આગળ કર્યા?
અ એનું સૌરાષ્ટ્ર બાજુ લગન.
તમે જવાના હશો.
જવાના છેને.
સારું સારું કેવાય.
હમ પંદર દિવસ પહેલા જ બોલાવી લીધું છે.
સારું કેવાય પંદર દિવસ. પહેલેથી આવાનું. સારું કેવાય.
હમ ને મારી ખાસ ફ્રેન્ડ છે એટલે એની સાથે સુરત. જવું પડશે મારે શોપિંગ કરવા માટે.
સારું સારું કહેવાય સુરતમાં શોપિંગ સારી થાય.
હમ ત્યાં સસ્તી પડે ને એટલે તમે બી આવા ન હોય તો જણાવજો.
હા હા આવવાના હોય શધ જણાવીશું.
તમારા હસબેન્ડ શું કરે છે હમણાં.
કમપ પર ગય લશે.
હા બરાબર અમારા ઘરે બી છે ને એક દાદા તે બી હમણાં જ પાર્કમાં ગેલા છે ફરવા માટે.
સારું કવાય.
હમ એમના હાથના વડા એટલા મસ્ત લાગે ને હું તમને શું કઉું એક દિવસ તમે ઘરે. આવ તેને હું તમને ચખાડીશ.
બરાબર છે.
હમ અને મારી માસી ના હાથમાં જે મેં મહેંદી પાડું ને. એવી મહેંદી તો મને મારા હાથમાં પણ નથી પડાતી.
હે મે દ ન શો.
હા થોડો ઘણો છે.
સારું.
તમે કોઈ ડેેશ આવશો તો તમને પણ પાડી આપીશ.
સારું સારું.
પણ તમે તો આવતા જ નથી ચાર પાંચ વરસ થઈ ગયા પણ.
આવીશું આવીશ.
હમ હું પણ હમણાં બીકોમ કરી રહી છું. અને મારે પણ શું કેહેવાય. અ સેમ ટુ હવે સેમ થ્રી સ્ટાર્ટ થશે ટેલી અને ટ્રિપલસીી ના કોર્સ કરી રહે. વેકેશનમાં.
ચાલુ જ છે.
હમ. પહેલી ના કોર્સમાં તો એમ તો સારું થતું છે મારું બટ પ્રેક્ટિસ ની જરૂર છે હજુ.
બર
હમ કેહેવાય નને પ્રેક્ટિસ જ પરફેક્ટ કરે બધાને એટલે.
હ બરાબર બરાબર.
હમ મારી મમ્મી પણ તમને ખુબ યાદ કરતા હતા.
તેમને મારા વતી યાદ આપ જોતા રહે.
હા તમારી વાત સાચી છે.
હમ.
હમ તમારે ત્યાં જોવાલાયક કયા સ્થળો છે.
આમાં. ત્યાં જોવાલાયક સ્થળ હતો દરિયાઈ ડુંગર.
હમ ને વિલ્સન હિલ પણ છે ને તમારી બાજુ.
હા હા.
હમ તો એક વખત આપણે ત્યાં જ જઈશું હમણાં ચોમાસું ચાલે છે એટલે.
સાચી વાત છે તમે આવજો આપણે જ આવીશ જઈશું.
હમ. પાનેરા ડુંગરની પણ ખુબ વાતો થાય છે ખુબ પ્રસિદ્ધ ડુંગર છે નહી. હ.
હ, હા બહુ પ્રસિદ્ધ
હમ, ત્યાં કયા ત્રણ માતા છે, તમને ખબર છે.
ચામુંડા, માતા
જા નવદુર્ગા, કાળિકા માતા
હમ
હમ્મ, બરાબર મેં સર્ચ કર્યું હતું, ગૂગલ પર કારણ કે મારે ત્યાં જવાનો વિચાર છે, બીજું તો અરે ત્યાં રાબડા પણ છેને, ફેમસ અને દરિયા કિનારે મેગી ખાવાની મજા જ કઈ, અલગ છે. હ
દરિયા કિનારે, હા
હા, આપણેે મકાઈ, ખાવા પણ જઈશુ
સારુ, સારુ
હમ્મ, તમારી બાજુ રામચંદ્ર વાળું પણ કઈ છે, ને રામચંદ્ર મિશનનું
હા, સ્વામિનારાયણ રાજચંદ્ર ન
હા, ત્યાં એક મસ્ત પાાર્ક છે. જ્યા, આપણે મેડિટેશન પણ કરી શકીએ
સાચી, વાત
હમ તે ડીમાટ પણ આવેલું છે. ત્યાં એન્ટ્રી કરીએ, ત્યારે આઈકાર્ડ પહેરવામાં આવે
હમ
હમ, ત્યાં જવું છે, હું એક વખત ગઈ હતી.
હા, હા
હમ, તમારે છોકરા, છોકરી કેટલા વાગે આવશે
હ, આવી ગઈલા
આવી, ગયેલા, કેટલો ટાઈમ હોય એમના કોલેજ નો
એમને, બાર વાગ્યાથી તે ચાર પાંચ વાગ્યા સુધી એટલે, સવારે જની ફરી, દસ વાગે જેવા પી પછી, ટ્રાવેલ કરીને જાય, એટલે ટાઈમ પર પહોંચે
હમ, તમે સવારે કેટલા વાગે ઉઠી, જા
પાંચ વાગે ઉઠીએ, વધારે હોય. તો ચાર વાગે ગ ઉઠવા, પડે
હમ, અને રાતે સૂપ કેટલા વાે
રાત્રે, તો વહેલું જ સુવા જોઈએ,
આ બરાબર, એમ બી હમણા, તો ઠંડી ના દિવસ એટલે ગોધરા માં ભરાઈ ને હોવાની મજા, જ કલા હમ્મ જમી, લેજો ત્યારે શું બનાવાના હમણા બક્રીશ, સાક કયું બનાવાનુ
હ, શાકમાં રીંગા, બટાકાનું શાક ને પાક
રીંગણ, બટ કનુંમે તો પીંડા પીંડા, અને ખીચડી ક બનાવાના છે.
સારુ, કે તમે બનાવશો કે તમારા મમ્મી
અમારા મમ્મી વાડી અમને તો કઈ જ નથી. આવડતું
શીખો, શીખો
શીખવાની જરૂર છે, હા તમે પણ આવજો અને તબિયત સાચવ જો.
હારું હા.
તો તમે બે જણાએ સાચવજો હા જય.